હલો.
હલો.
બોલ. હમ્મ.
કેમ છો?
મજા માં.
ટીવી જોઈએશે અમે.
વાતાવરણ તમારે
મારે તો અત્યારે વરસાદી માહોલ છે આમાં
છે.
અચ્છ ધીમો ધીમો ચાલુ છે વરસાદ એમ તો કલાક દોઢ કલાક જેવું થયું છે.
અમારે એમ જ છે ધીમો ધીમો છે હવારનો ચાલુ છે.
ગુજરાત મહારાષ્ટ્રમાં બે જગ્યાએ બહુ જ છે ને ચોમાસાની સીઝન છે ને બહુ જ વરસાદ છે.
હમ્મ. અત્યારે એમ તો અમારે સિઝન છે એટલે ચાલુ જ છે બપોરે કયું નતું પણ બપોર પછી ચાલુ જ થયો છે હ બપોર પછી એટલે છ સાત વાગેથી એમ.
પ હવામાન વિભાગ ની કઈક આગાહી છે ને? હવામાન વિભાગ ની આગાહી છે. હા એ મુજબ છે ને દક્ષિણ ને મધ્ય અને પૂર્વ ગુજરાતમાં બહુ જ બધા જિલ્લામાં વરસાદ થવાનો છે. બહુ જ વરસાદ એટલે ભારે ચેતવણી છે એ તો રેડ એલર્ટ આપેલો છે એમાં સુરતમાં તો બહુ જ રેડ એલર્ટ આપેલો છે. અને સૌરાષ્ટ્રમાં એ લગભગ અ સૌરાષ્ટ્ર માં બહુ જ ઝાપટા અને એ બધું વયશે અહીયાં ભગતો આવવાનો છે વરસાદ બધા શખા ગુજરાતમાં
હા ગુજરાતમાં તો એમ તો છે પણ આ વચ્ચે થોડાક જગ્યામાં નથી વરસાદ. પણ આજ તો છે એટલું એમ વાતાવરણ એમ વરસાદનું નતર પેલા તો હમણાં કઈ નહોતું.
હા હા.
હવે હાર ત્યાંજ દેખાય કે આમ વરસાદ આવી જ હ એમ. સારું છે થોડુંક નહીતર તો થોડાક છાંટા આવીને વય જાય. પવન હોય વધુ
અચ્છા.
ક કેમ વાવાઝોડું હોય એને જેમ પવન આવતો પછી આખું આમ વાદળા એવા થઈ જાય કે વરસાદી માહોલ આખો કે વરસાદ આવી જાહે પણ આવતો નહી વરસાદે
જ
આવ તો જેવું વાતાવરણ હતું એ પ્રમાણે વાંધો નથી
હમ હમ આમાંરે્યા એમ જ છે.
એ તો ત્યાં થોડોક પવન છે
હા હા હા
પવન વધારે છે થોડો કેમ
હવામાનમાં ફેરફાર થતો હોય ને એટલે હમ પૃથ્વીના છે ને સરાસર તાપમાન ને વરસાદ ની પદથી બધી વાતાવરણમાં બધા લાંબા ગાળાના મોટા બદલાવને થતા હોય ને
એને લઈને પછી થતું હોય હા અને માનવ પ્રવૃતિ માં જે પ્રદૂષણ ના તેને એને લીધે પૃથ્વીમાં તાપમાન સતત વડકટ ફડકટ થતું હોય તો પછી એને લીધે ખડીક ગરમીને ખડીક વરસાદ થાયનેડીક જો ને તો ગરમી થઈ જાયને
હા હા
તે હવામાનમાં ફેરફાર થતા હોય ને હા એટલે એ આપડે લીધે જ હોય આપડે બધી પ્રદુષણ કરીએ ને
પ્રદૂષણ પ્રદુષણ છે જ ને આપડે જવી ન ટેકનોલોજી અપનાય એમ એટલું પ્રદુષણ વધવાનું છે અને એમ થ તે જગ્યા ઓછી થવાની એટલે બધી રીતે પ્રદુષણ ખાવાનું જ છે
આપરે કારખાના વાહનને ધુવાડા અને કાર્બન ડાયોક્સાઇડ નીકળે ને એમાંથી હા એને લીધે વાયુમાં પછી ગરમીમાં હવામાં રો કે હા તો એને લીધે પછી થાય પાછ કોલસન પેટ્રોલને હા કો પેટ્રોલ ને ડીઝલ ને બધી અતિશ વપરાશ ને બધું થતું હોય ને
બધી વપરાશ થતો જોય એટલે વધધુ વલું થાય એમ વાતાવરણમાં પેલા કરતા ત્યારે વધુ ઓલું થાય છે પેલાનું વાતાવરણ આપડ હતું સીઝન પ્રમાણે જ થતું
હા નીપડામાં એવું છે એ જેટલા પેટ્રોલ નાંદન વાપરો ને એમાં વધુ રડું થાય પેટ્રોલ ડીઝલ ને એવું વાપરાતું હોય ને તો આ ધુવાડું ઉપર જાય પછી એમાં કાર્બન ડાયોક્સાઇડ મિક્સ થાય પછી એમાં ક ન કી ન હોય ઉનાળા માં વરસાદ થાય ને શિયાળામાંય થાય એમ ચોમાસામાં તો થાવું હોય તો થાય કે નોખ ન હોય એમ હોય
હા
સાડેથર થાતુંર
હા ગુજરાતમાં તો એવું જ હતું અત્યારે શિયાળો ઉનાળો ન ચોમાસું થોડુંક મ તો આમ બધું વાતાવરણ હરખું જ ખબર ના હોય શિયાળો આવી ગયો તો માસું આવી ગયું કે બે દિવસ ઠંડી હોય પછી તોરી થોડાક દિવસ જાય ત્યાં પાછું વરસાદી વાતાવરણ થઈ જાય ચોમાસા જેવું અને ત્યારે તો એમ કે થોડોક વાદળા થાય તો વરસાદ કેવો આવતો આપણે ચોમાસાું ના આવે અને એવો વરસાદ આવતો ને અત્યારે તો વરસાદનું સીઝન છે તો અત્યારે ફૂલ ગરમી પડે તડકો પડે પવન હોય પણ વરસાદ ન આવે વાત વાતાવરણ થઈ જાય તો હોય એવું વાદળા કેવા કાળા થઈ જાય તો હોય આવે
હા વૃક્ષો બધા ઝાડવા બધા કપાય ને હવામાનમાં કાર્બન ડાયોક્સાઈડ વધી જાય આપણેે ઝાડવા વાવીએ નહીં પણ કાપતાં જાય કા તા જઈએ તો એને કારણે પછી કાર્બન ડાયોક્સાઈડ વધી જાય. ઓક્સિજન ઓછું થાય એને લીધે પછી આ હું કે કારખાનાનાને કેમિકલને પ્લાસ્ટિક ફેક્ટરીઓ બધી હોયને એમાથી ઝેરી ન ધુમાડો નીકળે તેમાંથી ઉ ઉપર જાય પછી ઓઝન સ્તરનું પ્રોબ્લેમ થાય ડેમેજ થાય એમાં. તો હું ને કેતી પછી પ્રોબ્લેમ થાતો હોય.
ઓઝોન સ્તરનું વજન સ્તરનું પડ પાતળું થાય એટલે તો વધુ ઓલું થવાનું જ છે કાર્બન ડાયોક્સાઈડ થાય એની હિસાબે થાય જ છે એટલે વધુ થાય એમ ફેરફાર. એના હિસાબે પછી આપડા ચાલુ થાય. ન અત્યારે તો આપડે કેટલા રુતુ
રુત હા રુત તો ચક્રમાં બદલાવ થાય પછી શિયાળામાં ઠંડી ઓછી પડે, ઉનાળામાં ગરમી બહુ વધી પડી જાય. ચોમાસામાં એકદમ ભારે વરસાદ પડે ને કા પછી હાવ નો થાય એવું થાય ને અનિયમિત તો આખું રુતુ ચક્ર બદલાઈ જાય. પછી ઓલા ગ્લેસિયર હોય ને જે મ બરફને એવું હોય. તો એ બરફ એ પછીથી ગળવા માંડે દરિયાની સપાટીને લીધે પછી વધી જાય પાણી. તો દરિયાની સપાટી વધતી જાય પાણી પછી બધું હું આવે બારણે. નદીઓમાં પછી આજુબાજુના જે હા.
થાય.
આજુબાજુનાં જે ઓલા હોય એ રહેઠાણ વિભાગ એમાં પાણી આવી જાય પછી.
ન્યા એમા એટલું ખાવાનું છે ત્યારે આપણેે આપણી જરૂરિયાત પ્રમાણે બધું લે તા જાયે ને વૃક્ષ કાપતાં જાયે એટલે પછી બધાય પ્રોબ્લેમ થાવાના જ છે. આપણેે જ બધી સર્જન કરીએ ને આપણેે જ બધી વિનાશ કરીએ.
એટલા વૃક્ષ વાવો એટલો ઈ તમારો બચાવ થાય એમ ઓક્સિજન વધેને પાણી અ બચાવે એમ પાણી આવતું ઘણાં બધાં ફાયદા હોય એના.
એટલે તો પછી વાવાઝોડું ન પૂરને દુષ્કાળ ને બધી એવી આપત્તિઓ આવતી હોય વારંવાર. ઝાડવા કાપી નાખો એટલે.
હા, એ તો બધે આવવાનું જ છે ઝાડ કાપ્યા કાપ્યે એટલે ઝાડ કાપે એમાં ઓક્સિજન તો મળવાનું જ નથી જે એક ઝાડ કાપે એટલે એમાંથી કેટલા પ્રમાણમાં ઓક્સિજન આપણું વયુ જાય ઑક્સિજન હામે આપણે એટલો કાર્બન ડાયોક્સાઈડએ કાઢીએ છે એટલે
હમ્મ.
એટલે બોવ વધુ થાય એમ. ઓલું જેટલું કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઓછું ને ઓક્સિજન વધુ એમ તો વાતાવરણ સારું રીયે.
હા.
અત્યારે તો આપણે બધેય જરૂરિયાત પ્રમાણે ઝાડ કાપી નાખીએને આપણે જરૂરિયાત ઊભી કરી લઈએ. કેમ કે આપડે જો ઝાડ કાપીએ આપડે નડે હે જગ્યામાં ઝાડ કાપે જ ઝાડ કાપી નાયખુ તો આપડે જેટલાં પ્રમાણ ઓક્સિજન મળતું હતું એટલા ટકાવારી તો ઈ તો આપડે જવા દીધી તો હામે પાછું આપડે બીજું કે એવું કારખાનું કયરું તો એમાંથી વધુ નીકળેને.
પછી ખેતીમાં એનો ઉપર અસર થાય ને પાકનો ઉત્પાદનમાં કાય. રોગો હોય ખેતીમાં કેટલા રોગો આવી જાય પછી વધારે વરસાદ થાય તો ઓછો વરસાદ.
અત્યાર થાય જ છે.
હા, વધારે વરસાદ થાય તો માંડવી આખી પીળી થઈ જાય. હમ, ન ઓછો વરસાદ.
ખેતી કરીએ એટલે ખબર જ હોય કે આપડે ઉત્પાદન ઓછું થાય છે એમ.
હમ.
હમ, ખેતીમાં તો ધણોય આપને. ખેતીમાંથી તો ઘણું મળે છે પણ આપણે બધી બધી રીતે જાતું કરીએ છીએ એમ.
હા.
આપડે પરિસ્થિતિ પ્રમાણે.
બરાબર.
મે તો પછી એના બધ ચવા માટે બચાવવા માટે ઉપાય કરવા પડે નવા નવા વૃક્ષો વાવવા આપણે ઝાડવા ને બધે જેમાં ઝાડવા વધાર વાવો એટલા
હા અમુક આપડે ઝાડ છે જે ઓક્સિજન આપે એવા ઝાડ તો આપડે અત્યારે કાઢી જ નાખા છે એવા ઝાડ તો આપડે ક્યાંય દેખાતા નથી. પેલાં આપણે વડ વાવતા લીંબડો વાવતા. પીપળો વાવતા પેલા ઠેટ ગમે ત્યા આપણે જઈએ તો હોયએ જ એમ. અને જેને ખેતી હોય તો એને શેઢાયને એવું બધું હોય ઝાડ હોય જ. અત્યારે તો આપડે એકેય ઝાડે નય જોવા મળતું. કે કોઈ વાવતા નથી એમ કે ગમ માં નડે છે. અહીંયા થોડુંક ઓલું થાય છે એટલે આપણે કાપી નાખવું પછી એની હિસાબે બધું થાય પ્રોબ્લેમ
કે ત્યાં સોલાર એનર્જી ને જીન એનર્જીને કેવાય ને આપડે જે પવન ચોકીને સોરૂ એનો પછી વધારે ઉપયોગ કરીએને તો વાંધો ના આવે એમ તો પેટ્રોલ ને ડીઝલ ની ઘટી જાય ને હા તો પછી વાંધો ન આવે. પ્રદૂષણ ન થાય એમ. અને વાહનો પછી મર્યાદિત વાપરવાના ક્યાં ક્યાક જવું હોય જરૂર હોય તોપરાય પછી ઇલે. વાહનો વપરાય, વાઝલ વાહનો વપરાય લઇ એનાથી. નુકસાન ન થાય વાતાવરણનું.
તો સારું સંશોધન છે આપડે એમ એ પ્રમાણે. સોલાર ઉર્જા નું જે સંશોધન થઈ ગયેલ છે તો આપણે. કરાવી હકીયે છે ઇલેક્ટ્રિકમાં સોલાર ઉર્જા આવી. ગઈ સે એમ.
પ્લાસ્ટિક ને હોય પછી થોડું
-દોનો કીયાઆ ઉપર હોતૈ.
સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય ને એનો જ ઉપયોગ કરાય ઘણા બધા છે ધ્યાન રાખે.
હા ઘણાય એમ તો પછી રાખે તો ઘણું ઈ્ છે નતર ન મળે એમ. નજર ને સામે આપને ઘણા દેખાતા હોય કે આ એટલા છે ઓલું એટલું છે. પણ આપડે એનો ઉપયોગ નથી કરતા એમ ઉપયોગ કરતા થઈ ને તો વાંધો ના.
હમ્મ.
સારું હાલો પછી કોલ કરું હવે.
હા બ ફણાલ આવ છે તો.